હલો
હેલો
કેમ છો?
હું મચ પણ અને
હું પણ મજામાં છું આજે આપણે ફેસ્ટિવલ્સ વિશે વાત કરીએ.
હા ખુબ સારસ ટોપિક છે. ફ ગમે છે.
મને પણ ફેવ આપણી સંસ્કૃતિ અને પરંપરા ન મહત્વપૂર્ણ ભાગ છે.
બિલકુલ ફલ લોકોને એક સાથે લવા લાવે છે અને ખુશીનો માહોલ બનાવે છે.
સાચું કહ્યું ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ ફેસ્ટિવલ્સ ઉજવવામાં આવે છે જેમકે ઉત્તરાયણ નવરાત્રી અને દિવાળી
હા ઉત્તરાયણમાં લોકો પતંગ ઉડાવે છે આકાશ રંગબિરંગી પતવાંગો થી ભરી જાય છે.
હા મને ઉત્તરાયણના ઊંધિયું અને જલેબી પણ ખૂબ ગમે છે.
ના મને પણ પણ નવરાત્રી મારો ભક્તિ પ્રિયા ફેવલ છે.
હા નવરાત્ર્રીમાં ગરબા અને દાંડિયા રમવાની મજા જ અલગ હોય છે.
તો સુધતા ટ્રેડિશનલ ડ્રેસ ક છે.
હા જેમ કે ચનિયા ચોરી અને કેડીઓ ગુજરાતની ઓળખ છે.
સાચી વાત નવરાત્રી દોરા લોકોમાં અંબા અંબા ની પૂજા પણ કરે છે.
હા દિવાળી વિશે તમારું શું કેવું છે.
દસે દિ પ્રકાશ ન ફ છે લોકો ઘર સાફ કરે છે અને પ્ર પ્રગટાવે છે.
હા અને મીઠાઈ વચ્ચે અને એક બીજાને શુ ચિ શુભેચ્છા આપે છે.
હા દિવાળી પણ પરિવારના સભ્યો સાથે સમય પસર કરવાની ખુશી મળે છે.
હા ભારતમાં બીજી પણ ઘણી ફેસ્ટિવલ્સ છે જેમ કે હોલી ઈદ અને ક્રિસમસ
હ હોલીમાં લોકો રંગો સાથે રમતા હોય છે અને ખૂબ આનંદ કરે છે.
હા અને ઈદમાં લોકો નમાજ પડે છે અને એકબીજાને ઈદ મુબારક કહે છે.
ક્રિસમસમાં ક્રિસમસ ટ્રી સજવામાં આવે છે અને ગી આપવામાં આવે છે.
હા આ બધા ફેસ્ટિવલ્સ આપને પ્રેમ અને એકતા નો સંદેશ આપે છે.
હા બિલકુલ અને ફેસ્ટિવલથી હા સમાજમાં ભાઈચારો વધજે છે.
છા તમે કોઈ ફેસ્ટિવલની તૈયારીમાં ભાગ લો છો.
હા બો ઘર સજાવામાં અને રંગોલી બનાવવામાં મદદ કરું છું.
વાહ રંગોલી ઘરની સુંદરતા વધારે છે.
તમે શું કરો છો. ફેસ્ટિવલ દોરન
હું મારા પરિવાર સાથે પૂજા કરું છું અને મીઠાઈ બનાવવામાં મદદ કરું છું.
હ આ તો ખુબ સરસ વાત છે.
હા ફેસ્ટિવલ્સથી બાળકો પણ ખૂબ ખુશ થાય છે. .
બિલકુલ અ બાળકો ને નવા કપડા અને મીઠાઈ ખુબ ગમે છે.
હા આજેના સમયમાં ફેસ્ટિવલ સોશિયલ મીડિયા પર પણ સેલિબ્રેટ થાય છે.
સાચી વાત લોકો ફોટોસ અને શેર કરે છે.
હા પણ મને લાગે છે કે ફેસ્ટિવલ્સનો અસલી આનંદ પરિવાર સાથે ઉજવવામાં જ છે.
હું પણ આ વાત સાથે સહમત છું.
હ ફેસ્ટિવલ્સથી આપને આપની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે.
હા અને નઈ પેઢી ના પરંપરા સમજાવની તક મળે છે.
હમ્મ ફેસ્ટિવલ્સ લોકો વચ્ચેના સંબંધો મજબૂત બનાવે છે.
લોકો જુદા જુદા શહેરોમાં હોય તો પણ ફેસ્ટિવલ પર મળે છે.
હા તેથી સંબંધોમાં પ્રેમ અને લાગણી વધે છે. .
પ્લાસ્ટિક .
બિલકુલ ફેસ્ટિવલ્સ જીવનમાં ઉત્સાહ અને ઊર્જા લાવે છે.
આપડે બધા ફેસ્ટિવલ ને . જવાબદારી સાથે
હા અને પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત આજની જરૂરત છે.
સાચું કહ્યું ફેસ્ટિવલ્સ લોકોને રોજ જિંદગીની વ્યવસ્થામાંથી થોડી રાહત આપે છે.
ફેસ્ટલ ખરેખર આપણા
ફેસ્ટિવલ આવતા પહેલા બજારો પણ ખૂબ અ જીવંત બની જાય છે.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
હેલો.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
હલો.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
બોલ.
રિપીટ કરશો?
હેલો.
હા તમારો વોઈસ મારો વોઇસ ક્લિયર છે.
હા હા હવે ક્લિયર છે.
હા તમે રિપીટ કરશો.
હા. ફેસ્ટિવલ્સ લોકોને રોજિંદાની વ્યવસ્થામાંથી થોડી રાહત આપે છે.
લોકો સાથે ફેસ્ટિવલની રાહ જોતા હોય છે.
ફેસ્ટિવલ આવતા પહેલા બજારો પણ ખૂબ જીવંત બની જાય છે.
જવટ એને ખરી માહોલ હોય છે.
મને ફેસ્ટિવલ્સ પહેલા શોપિંગ કરવી ખૂબ ગમે છે.
તમે મોટા ભાગ શું ખરીદો છો.
હું નવા કપડાં ગિફ્ટ્સ અને ઘરની સજાવટની વસ્તુ ખરીદું છું.
હું પણ એવું જ કરું છું ફેસ્ટલ દોરાન નવા કપડા પહેરવાની મજાયે જ અલગ હોય છે.
હા અને ફોટોસ પાડવાની પણ મજા આવે છે.
આજે કાલ ના સોશલ મીડિયા સાથે પણ
સાચી વાત લોકો રીલ્સ અને પોસ્ટ બનાવીને પોતાની ખુશી શેર કર
પણ કેટલા લોકો ફેસ્ટિ અસર માવડા ભૂલી જાય છે.
હા ફેસ્ટિવલ્સનો મુખ્ય હેતુ પ્રેમ એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવામાં બનાવવાનો છે.
તમે બાળપણમાં કોની ફેસ્ટિવ સૌથી વધુ
મને દિવાળી ખૂબ ગમતી હતી.
કેમ.
કેમ કારણ કે વેકેશન હોય મીઠાઈ મળે અનેર ઘર ઘરમાં બધા સાથે હોય.
વાહ. મને ઉતરાયણ ખુબ ગમતો.
પતંગ ઉડાવવાની મજા માટે.
હા. અને મિત્રો સાથે ટેરસ પર આખો દિવસ પસર થતો.
હા ઉત્તરાયણમાં કાયપો છે બોલવાની પણ મજા હોય છે.
એ ઉત્સાહ આજે પણ યાદ છે.
ફેસ્ટિવલ્સ આપણી યાદોને પણ સુંદર બનાવે છે.
જોડેગી હોય છે.
મારા ઘરમાં દિવાળી પર બધા મળીને સાથે જમતા હોય છે.
મારા ઘર માં પણ એવું જ થાય છે.
હ ફેસ્ટિવલ સમયે દોર રહેતા સંબંધીઓ પણ મળવા આવે છે.
અને ઘણા ઉસય પછી મળરવાની ખુશી મળે છે.
હા પણ આજના ડિજિટલ યુગમાં પણ આ પરંપરા જીવતી રહેવી જોઈએ.
હા કારણ કે માત્ર મનોરંજન નથી પણ સં સંસ્કાર અને સંંધો નો બટ એક મહત્વપૂર્ણ ભાગ છે.
હમ હમ સાચું કહ્યું કેટલાક ફેસ્ટિવલસ પ્રાકૃતિ સાથે પણ સંબંધિત હોય છે, જેમ કે ઉત્તરાયણ સૂર્યની દિશા સાથે સંબંધિત હોય છે, અને કેટલાક ફેસ્ટિવલ કૃષિ સાથે પણ જોડાયેલા હોય છે.
હા છે ખેડૂતો માટે પણ ઘણા ઉત્સાહો ખાસ હોય છે.
ફેસ્ટિવલથી અર અર્થવ્યવસ્થાને પણ લાભ થાય છે.
બઉ લાભ થાય છે ઠીક છે હમણાં બાદમે બાત કરીશ.
ચલો પછી મળીએ બાય.
હા